હલો
હં કેમ છો મજામાં?
હા બસ મજામાં. આજે તો હું અ બસ એમ જ સવારે મારા જ વિસ્તારમાં અ ચાલવા ગઈ તી તો મેં જોયું કે કેટલાક લોકો રસ્તા પર કચરો ફેંકી રહ્યા હતા જ્યારે થોડા જ અંતરે કચરા પેટી પણ હતી આ જોઈને મને ખુબ દુઃખ થયું કે આપણે ઘણા સ્વસ્થ ભર ભરતની વાત તો કરીએ છીએ પરંતુ જો આપણે જ પોતે સ્વચ્છતા નું પાલન નહી કરીએ તો દેશ કેવી રીતે સ્વસ્થ બનશે અને સ્વચથતા માત્ર સર કાની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની ફરજ છે. કે જો દરેક વ્યક્તિ પોતાના ઘર શાળા કોલેજ ઓફિસ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખે તો આખો દેશ સ્વસ્થ બની શકે. અને ઘણી વખત તો લોકો વિચારે છે કે હું એકલો શું શું કરી શકુ? પરંતુ દરેક વ્યક્તિ નાનો પ્રયાસ કરશે તો અ તો મોટો બદલાવ જરૂર જ આવશે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. સ્વચ્છતાથી માત્ર સુંદરતા જ વધતી નથી પરંતુ આપણા સ્વાસ્થ્ય નું પણ રક્ષણ થાય છે. જો રસ્તાઓ પર કચરો પડ્યો હોય તો મચ્છર માખી અને અન્ય જીવજંતુઓ વધે છે. જેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફોઈડ અને અન્ય બીમારીઓ ફેલાઈ શકે છે તેથી સ્વચ્છતા આપણા આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે અને સ્વચ્છ વાતાવરણમાં રહેતા લોકો ઓછા બીમાર પડે છે હોસ્પિટલના ખર્ચમાં પણ ઘ ઘટાડો થાય છે અને લોકોનું જીવન વધુ સુખી બને છે એટલે સ્વચ્છતા માત્ર દેખાવ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય જીવન માટે અસ્વસ્થ જીવન માટે પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે.
હા. સાચી વાત છે અને શું તને ખબર છે હવે તો શાળાઓ અને કોલેજોમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ મળીને કેમ્પસ સા કરે છે કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાખે છે અને લોકોને સ્વસ્થ તા વિશે જાગૃત કરે છે આવા કાર્યક્રમોથી તો વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના વિકસે છે અને અ મેં પણ આવા કાર્યક્રમોમાં ભાગ લીધો છે શરૂઆતમાં લાગતું હતું કે માત્ર એક દિવસ સફાઈ કરવાથી શું થશે? પરંતુ પછી સમજાયુ કે આવા કાર્યક્રમો લોકોમાં જાગૃતિ લાવે છે જયારે લોકો બીજા લોકોને સફાઈ કરતા જોવે છે ત્યારે તેઓ પણ પ્રેરિત થાય છે અને સૌથી પહેલાં આપણે પોતાની ખરાબ ટેઓ બદલવી જોઈએ. રસ્તા પર પ્લાસ્ટિક, ચોકલેટ ના રેપર અથવા, પાણીની બોટલ ફેંકવાની જગ પાણીની બોટલ ફેંકવાની જગ્યાએ કચરા પેટીમાં નાખ જોઈ જો કચરા પેટી ન હોય તો કચરો પોતાની સાથે રાખીને યોગ્ય જગ્ય કે જ નાખવો જોઈએ ગમે તે ના નાખવો જોઈએ.
હા એકદમ સાચું કીધું. સાથે સાથે ભીનો અને સૂખો કચરો અલગ રાખવાની ટેવ, એ પણ ખૂબ જ જરૂરી છે. ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે જ્યારે સૂકા કચરાનું રિસાયકલિંગ થઈ શકે છે. આમ કરવાથી પર્યાવરણનું રક્ષણ પણ જો ભીનો અને સૂકો કચરો બે ભેગો કરી દેવામાં આવે ને તો, ના રિસાયકલ રિસાયક્લિંગ થઈ શકે ના ખાતર બની શકે. અને આમ જોવા જઈએ તો પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ પણ સ્વચ્છતા માટે એક મોટી, સમસ્યા છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી અને જમીન તથા પાણી બંનેને પ્રદૂષિત કરે છે. તેથી આપણે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ અને એક વખત વપરાતા પ્લાસ્ટિકથી, આપણે દૂર જ રહેવું જોઈએ.
હા સાચી વાત છે અને લોકોમાં જાગૃતિ લાવવામાં પણ, અ મોટી રેલી, પોસ્ટર, સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સોશિયલ મીડિયા દ્વારા, પણ, સ્વચ્છતા નો સંદેશ આપવો જોઈએ બાળકોને તો નાનપણથી સ્વચથતાના સ સંસ્કાર આપવામાં, આવે છે, તો તેઓ મોટા થઈને જવાબદાર નાગરિક બનશે. મને તો લાગે છે કે જો દરેક વ્યક્તિ દરરોજ માત્ર પાંચ મિનિટ પોતાના ઘર અથવા આસપ પાસના વિસ્તારની સફાઈ માટે આપે તો થોડા જ સમયમાં, મોટો ફેરફાર જોવા મળશે સ્વસ્છ તા માં માટે મોટા કામ કરવાની જરૂર નથી. નાની નાની સારી ટેવો પણ ખૂબ અસરકારક હોય છે. અને સ્વચ્છતા એ સેવા છે. અને તે દરેક નાગરિકની ફરજ છે જો આપણે આજથી જ, સ્વચ્છતા નો સંકલ્પ કરી અ કરી સંકલ્પ લઈએ. કચરો યોગ્ય જગ્યાએ નાખીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. અને બીજા લોકોને પણ પ્રેરણા આપીએ, તો આપણું ગામ, શહેર અને આખો દેશ વધુ સ્વસ્થ સુંદર અને સ્વસ્થ બની શક કે છે.
હ અને મને એવું લાગે છે. કે સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે, માત્ર સરકારના પ્રયત્ન જ પૂરતા નથી, દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ જો લોકો પોતે જ નિયમોનું પાલન નહીં કરે તો ગમે તેટલી સારી યોજનાઓ બનાવવામાં આવે ને, તો પણ તેનો સંપૂર્ણ લાભ મળતો નથી તેથી, દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ અને અ, કચરો યોગ્ય જગ્યાએ રાખો, નાખવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ.
હા સાચી વાત છે. અને સરકાર રસ્તા સાફ કરાવી શકે, કચરા પેટી મૂકી શકે, અને સફાઈ કર્મચારીઓની વ્યવસ્થા પણ કરી શકે પરંતુ જો લોકો, ફરીથી ગંદગી ફેલાવે તો સમસ્યા થવાની, તો અ અ અ સંભાવના છે જ, એટલે સ્વચ્છતા અભિયાનમાં સરકાર અને જનતા બંને, સમાન અ સહયોગ બંનેનો સમાન સહયોગ જરૂરી છે. જય્યારે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજશે ત્યારે જ સાચો બદલાવ આવશે. અને શાળાઓ અને કોલેજોમાં પણ સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ ફેલાવી જોઈએ. વિદ્યાર્થી એ માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પરંતુ સ્વચ્છતા, પર્યાવરણ, અને સામાજિક જવાબદારી વિશે પણ સમજ આપવી જોઈએ કારણ, કે આજના વિદ્યાર્થીઓ જ આવતી કાલના જવાબદાર નાગરિક બનવાના છે. અને મને યાદ છેકે અમારી કોલેજમાં તો અ અમે, દર, વર્ષે સ્વચ્છતા અસપ્તાહ ઉ ઉજવવામાં આવે છે. અને અમે બધા વિદ્યાર્થીઓ મળીને કેમ્પસની સફાઈ કરે છે. અ દિવાલો પર સ્વચ્છતા સૂત્રો લખીએ છેએ અને આસપાસના લોકોને પણ ક કચરો ન ફેંકવાની અપીલ કરીએ છે. આવા કાર્યક્રમમાં ભાગ લેવાથી માત્ર સ ફાઈ જ છે. નથી નથી પરંતુ લોકોમાં જાગૃતિ પણ વધે છે.
હા, મને એક વાત ખુબ ગમે છે કે આજકાલ ઘણા યુવાનો પોતાના જન્મદિવસ, અથવા ખાસ પ્રસંગે છે ને, વૃક્ષારોપણ કરે છે, અને સફાઈ અભિયાનમાં જોડાય છે. આ ખુબ જ અ સરાહનીય વાત છે. જો દરેક યુવાન આવી પહેલ કરશે તો સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે. આપણે ઘણી વાર વિચારીએ છીએ કે વ્યક્તિ શું ફેરફાર એક વ્યક્તિ શું ફેરફાર લાવી શકે છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે મોટા પરિવર્તનની શરૂઆત હંમેશા એક વ્યક્તિથી જ એક વ્યક્તિથી જ થાય છે. જો આપણે પોતે સ્વચ્છતા રાખીશું તો બીજા લોકો પણ આપણાથી પ્રેરણા લેશે અને તે પણ સ્વચ્છતા રાખશે.
હા. અને આજકાલ તો પ્લાસ્ટિકના કચરાની સમસ્યા પણ ખૂબ વધી ગઈ છે બજારમાંથી વસ્તુ લાવતી વખતે આપણે કાપડની થેલી લઈ જવી જોઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો ઓછો થાય આજે જ પાન અ સાથે પાણીની પ્લાસ્ટિકની બોટલ ખરીદવાને બદલે પોતાની બોટલ સાથે રાખવી જોઈએ અને કચરાનું યોગ્ય રીતે વિભાજન કરવું પણ એટલું જ જરૂર છે. ભીનો કચો અને સૂકો કચો અલગ રાખવાથી રિસાયકલ કરવામાં સરળ બને છે. આ રીતે પરિવર્તન પર્યાવરણનું રક્ષણ થાય છે, અને કચરાનું યોગ્ય સંચાલન પણ થઈ શકે છે. અને મને તો લાગે છેકે આપણે શહેર જાહેર સ્થળો પણ વધુ જવાબદાર બનવું જોઈએ જાહેર સ્થળે પણ વધુ જવાબદાર બનવું જોઈએ. બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન બગીચા દરિયા કિનારા પ્રવાસ સ્થળોએ કચરો ફેંકવો જોઈએ નહી. ઘણી વખતતો લોકો ફરવા જાય છે, અને ખાવા પીવાની વસ્તુઓ રેપર ત્યાં જ ફેકી દે છે એ ખરાબ ટેવ છે.
એકદમ સાચું કીધું પ્રવાસન સ્થળો આપણા દેશની ઓળખ છે. જો ત્યાં ગંદગી હશે તો દેશની ખરાબ છાપ પડશે. તેથી જ્યાં અ જ્યાં જઈએ ત્યાં સ્વચ્છતા જાળવી એ આપણી નૈતિક ફરજ છે, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા આ વાત છેને હંમેશા અ આપણે યાદ રાખવી જોઈએ.
હા અને મનેતો લાગે છેકે સોશિયલ મીડિયાનો પણ સારો ઉપયોગ કરી શકાય. આપણે શવસ્થતા વિશેના સંદેશા વિડીયો અને ફોટા શેર કરીને લોકોને જાગૃત કરી શકાય અને પ્રેરણા આપી શકાય જો એક વ્યક્તિ પણ આપણા સં સંદેશાથી અ સફાઈ રાખવાનું શરૂ કરે તો તે એ એક મોટી સફળતા ગણે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વચ્છતા માત્ર એક દિવસ નું અભયન નથી. તે આપણા રોજિંદા જીવનો એક ભાગ બને બન અ બનાવી જો બનવું જ જોઈએ જો આપણે દરરોજ પોતાના ઘર સારા કાર્યસ્થળ અને પાસના વિસ્તારોને સ્વસ્થ રાખીશું તો આખો દેશ સ્વસ્થ અને સુંદર બની જશે.
હા. સાચી વાત છે સ્વચ્છતા માટે મોટા ખર્ચ કે મોટા પપ્રયત્નો ની જરૂર નથી માત્ર સારી ટેઓ જવાબદારી ની ભાવના અને થોડો સમય આપવથી એ પણ ઘણો મોટો બદલાવ લાવી શકે છે અને આપણે નક્કી કરવું જોઈએ કે આપણે ક્યારે જાહેર સ્થળો સ્થળો એ છે ને કચરો ફેંકવો ન જોઈએ અને બીજા લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા જોઈએ.
હા સાચી વાત છે. એટલે અ આપણેે પણ એક સંકલ્પ લેવો જોઈએ કે સ્વસ્થ ભારત માત્ર સર સરકાર નું સ્વપન નથી પરંતુ દરેક ભારતીયોનું કર્તવ્ય છે. જો આપણે બધા મળીને સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવીશું તો આપણો દેશ વધુ સ્વસ્થ સ્વસ્થ અને સુંદર અને વિશ્વ માટે પ્રેરણારૂપ બની શકશે.
હમ એકદમ સાચું કીધું.
હા આની પર તો આપણે જેટલી વાત કરીશું એટલી ઓછી પડશે તો હવે ફરી મળીએ.
હા હા સારું સારું ચોક્કસ.